ગુરુદેવ દત્ત કોણ બોલો.
હમ ભાવના
હા ભાવનાબેન કેમ છો.
તું કેમ છે.
બસ મજામાં છું.
હમ હમણાં શું કરે.
હમણા જમી ને બેઠો છો શાંતિ થી.
હા.
તમે બપોરે આરામ કરીશ હવે તમારી જોડે થોડી વાત કરી ને આરામ કરીશ.
હા
તમે શું કરો છો આજે શું કર્યું.
આજે તો આરામ જ કરવાનો છે મારે તાવ આવે છે ને
તબિયત સારી નથી આજે. કેમ શું થઈ ગયું તબિયતને.
તાવ આવે છે અશક્તિ છે.
હમ દવા લીધી કે નઈ ડોક્ટર ને બતાયું.
ના આરામ કરીશ એટલે
હા હા આરામ કરો, મસ્ત ચાર કલાક, બે કલાક આરામ કરો.
હ છે
બીજું શું, બીજું શું નવાજુની ચાલે?
બીજું બસ આ
ફેમિલી ડોક્ટર હમ્મ
વર્ક ફ્રોમ હોમ કરું છું, એટલે
હમ્મ. હલો હલો. અવાજ કટ થાય છે, તમારો.
બોલો
ને નેટવર્કમાં આવો, નેટવર્કમાં તમારો અવાજ કટ થાય છે, મેડમ.
નેટવર્ક કઈ બાજુ
હા, એટલે નેટવર્કમાં જ રહો કારણ કે અવાજ હમણાં વચ્ચે કટ થઈ ગયો હતો તમારો, બોલો હવે કેવું ચાલે બીજું?
હા, હવે હા ભાઈ આવ્યો અવાજ?
હવે આવ્યો અવાજ, કટ થઈ ગયો હતો, પેલો અંદર હમ્મ, હમ્મ કટ થઇ જિયા કરે કિયારનું
હમ્મ.
હા
બરાબર.
બીજું શું ચાલે છે, તબિયત સારી ની હોય તો આરામ કરો? ને બીજું શું પ્લાનિંગ છે, આજનું?
થઈ જાય ને તો બહાર જવું છે, એ મંદિર
હા, તો આજે બહાર જવાનું છે, એની જગ્યા ત્યારે તમે લોકો માંદા થઈ જાવ છો
રવિવાર એટલે રવિવારે એટલે બધા ઘરે હોય ને, ફરવા જવાનું બાર.
બરાબર. હા, તો આરામ કરી લોને ફ્રેશ થઇ જાવ, તો સાંજે ફરવા લઇ જશે તમે તમને.
હા, હા.
ક્યાં જવાના તમે બહાર ફરવા?
અમે અમે મંદિર જઈએ, કઈ બી જગ્યા જઈશ શું, તો નક્કી નથી હમણાં તો
તો ત્યાં વલસાડમાં શું ફરવા જેવું છે?
પાનેરા મંદિરો સરસ છે, બધા.
હા.
એટલે હું તો લગભગ મંદિર જ જઉં છું. રંગ અવધૂત મહારાજ નું છે. રંગઅવધૂત મહારાજ નું મંદિર છે.
કઈ જગ્યાએ છે?
બજારમાંજ છે.
બરાબર. બીજું નજીકમાં કયું મંદિર સારું છે, તમારે?
અમારા નજીકમાં તડકેશ્વર મંદિર છે, એતો બો સરસ સ્વયં બૂ છે.
બરાબર.
એ સૂતા મહાદેવ છે.
હા હ.
હા, ગુજરાતમાં સુતામાં દેવ અહિયાં જ જોવા મળે.
હ તડકે શ એનું નામ સાંભળેલું છે બહ સરસ એ એમનું સારું માહિત છે.
હા મહાત્માય બહ જૂનું પુરાણું મંદિર છે. તો ર ડેવલોપ કર્યું ત્યા સરસ બની ગયું મને. બા ક્યા કય થી દૂર દૂર થી આવે મંદિર દર્શન કરવા.
બરાબર.
એટલે એક વાર કરવા જેવું હ છે દર્શન તમારા.
હમ હા તળકેશ્વર મંદિર તો સારું છે નામ સંભળ્યું છે જશું કોઈ વાર.
જશું નહી જવું જ જોઈએ, કારણ કે બહુ સ્વયં બૂ છે ને.
તમે જાઓ છો રોજ મંદિર ત્યાં દર્શન કરવા જાઓ છો તમે.
હા રોજ ના.
હા હા તો જવું જોઈએ રોજ દર્શન કરવા જવું.
હમ હમ હમ.
સરસ નજીક માં દર્શ
મને સ્કૂટર નથી આવડતું ચાલતા જવું પડે એટલે ટાઈમ નથી મળતો.
નજીક જ છે ને જવાય તમારે.
નજીક છે પણ નથી જવાતું.
બરાબર.
બોલો બીજું.
બીજું તો શાંતિ છે તમે બોલો કઈ નવા જુંની.
નવાજો ની માતો આજે મારી તબિયત નહ સારી એટલે રોટલી નથી બનાવી બાકી દાળ ભાત. કંસાર બનાવ્યો.
કંસાર એ કેવા આવે કંસાર.
કંસાર ઘઉં ના લોટ નો બને. જાડા લોટનું. એ સારો લાગે અને ખાવામાં હેલ્ધી.
હમ કસારમાં શું નાખવાનું આવે?
એ બને બાફાનું હોય કુકરમાં. આમ છૂટો ભી બને પણ બાફીએ તો વધારે ફટાફટ થઈ જાય.
બરાબર, કંસારની રેસીપી બનાવીને ક યુટ્યુબ પર કેમ નથી મુકતા તમે?
હા કંસારની
કંસાર ની રેસીપી કોઈને આવડતી નથી યુટ્યુબ પર બનાવી ને મક મકી દો, એક વિડીયો ઉતારીને તો અમે લોકો બી જોઈને શીખી જઈએ. તો તમારો યુટ્યુબમાં વિડીયો સારો વાયરલ જાય.
હમ.
કંસાર છે પછી પેલું એને શું કેવાય તમે બીજું શું બનાવો છો પેલું. તમારી વહ ની રસોઈ પેલુ
હમ.
બીજું શું બનાવ છો?
બીજું તો બહ ઘણી બધી આઈટમ બનાવી ઘરે.
હમ.
પાણીપુરી દાબેલી. બધું જ બનાયએ મીઠાઈમાં તો શીરું કંસાર મગસ
હ ના પેલી તમારે વહુ બનાવે છે તે પેલી કયું કપૂરિયા કે
કપૂરિયા કપૂરિયા
કોરિયા બનાવાની એનો વિડીિયો કેમ નથી બનાવતા?
હા, એ બનાવીશું ચલો વિડીિયો કદી બનાવે જ નથી એવા
બનાવી શકો તમે. ડિજિટલ તરફ આગળ વધો કારણકે આજે ડિજિટલ નો જમાનો છે.
હમ્મ બરાબર તમે ડિજિટલ નું કરો છો, એટલે તમે
ડિજિટલ માર્કેટિંગ નું કરવું, પછી સારું સારું એવા પ્રોજેક્ટ કરું છું. તમે બી ખરો
સારું
અછા સંજય શું બનાવવાનો છે, તમે
સાંજે નક્કી નથી બનાવી એ તબિયત સારી હોય તો સારું બનાવી
હા હા ત બે સાચો પેલા નાને આરામ કરો, એ વસ્તુ
હા
હમ્મ સારું ચાલો ગુરુદેવ જય શ્રી કૃષ્ણ, આવ જો જય માતા ગુર